હેલો
છે
અવાજ થોડોક ઘેરો આવે છે.
હેલો.
ચાલુ રાખ છે. હાલો.
હા બોલ.
હા આવે છે અવાજ.
હા હવે આવ્યો.
હા બોલ શું કરશ.
કઈ નહી જો બસ નવરી થઈને બેઠી.
હું તો મહેંદી મુકું.
શું.
હું મેહંદી કરું છું.
અચ્છા.
હા.
મેન મતલબ કે કઈ નોર્મલ ડિઝાઇન કે
ના અત્યારે તો ઓલું શું કેવાય એબોસ શીખું છું.
રૈનબો પડાવે મહેંદીમાં.
એમ બોલ શીખું છું.
એ બો મતલબ સુ
એમ હો નાઈ એમબોસ.
હા પણ એમ્બઝ મતલબ શું
ના હું તને ફોટ ટો મોકલીસ ઈ ડિઝાઇન તો મારે મોટ એલી તને કેમ કવ? આમ ભરચક ડિઝાઇન હોય ખબર મતલબ મતલબ કે આમ શું
બ્રાઇડલ ને મુકાય એવી
ઈ તો ગમે એને મુકાઈ બ્રાઇડલ કે સાઈડર કે એમ નઈ એમ ડિઝઇન હોય ને પછી ખબર બધી સાઈડમાં ફિલ કરી નાખે એમ
હા હા
ઘાટી ઘાટી ડાર્ક હોય એમ્બોઝ હ
હું જો બસ ભાત મૂકીને બેઠી.
શું?
કચરા પોતાને એવું કર્યું. ભાત બાફવા મૂયકા.
હ.
તો શું અલી. ચોપડા દઈ આવા હ એ જ.
ચોપડા. ચોપડા હું કાલે જ ગઈત. ત્યાં બુક સ્ટોરે. વૈભવીને. પ્રગતિ ન દેવા હા. પસ્તી છે ને.
પસ્તીની મતલબ કે ત કેમ આપડે નવનીતુ ન મેં કુદદી વાળા ને મતલબ એને પૂછ્યું ને. તો ઈ એમ કે છે કે કોઈ ગરાગ આવ ને તો કે તો હું ત્યારે તમને ફોન કરુ હવે એની થોડી ના વાટ જોવાઈ. અને સ્કૂલમાં બધાયને આપડી જે સ્કૂલ હતી એમાં બધાયને લિબર્ટી લેવડાવી દીધી એટલે કોઈ દર્પણ નથ વાપરતું હવે.
હા બરાબર કોલેજ એને દઈ કોલેજ એને આવે હે રેફરન્સના પૈસા.
હમ મેક્સિમમ કેટલા આવી ગયા તમારા.
એ આપડે ચાર કે પાંચ જેટલી રેફરન્સ હો પર રેફરન્સ છેને સો રૂપિયા આપે કદાચી અડધા કરવાનું હોયને પણ એ સો રૂપિયા આપે.
ચાર કે પાંચના થઈને સો રૂપિયા.
એક ના આવે શું ચારથી.
તો ભલે. આવજે ને ભેગી હાલને હું તને ઓળખે એટલે ની વાંધો આવે પછ કેવા થાય ઓછા આયપા તો કે તમે આને આયપાતા ના
લે ઓછા નહી આપે એ બરાબર જ આપ શે. અમુકાન બે પાંચ રૂપિયા ઓછા ઘટતા વટતા હૈસને તો એ બધ ત્યારે જ આપશે.
તને આપે તું ન્યાં દર વખતે જાસ.
અરે ના બધાય ના આપે એવું કઈ નથી. હું. કંઈ તું જાજેતો ખરે ભાઈ.
હમ્મ આવજેને ફ્રી હોય તો.
વાયે છોડી ના જવાય. થાય છે મારે ઓલી ગાડી હે ને બેટરી વાળી ખબર એમા ચાર્જિંગ નહોતું થતું કાલ રાયખી તી ને મે આખો દિવસ ને આખી રાત તો અ ચાર્જિંગ નો થિયું ને પછી મે કાલ રાયતે હુ મેંદી ક્લાસે થી આયવીને તો ઓલા ભાઈને ફોન કયરો ગાડી વાળા મેં કીધું હું ગાડી લઈને આવું તમ દુકાને હોવ તો કે ના કેમ ઘરે જવું મેં કીધું કરી દ્યો ને તો કે ના મેં કીધું એમાં બીજું ચાર્જર હાલે મેં ચાર્જિંગ નથ થાતું તો કે ના એમાં ચાર્જર ન હાલે એ કે એમાં નટ ઢીલા થઈ ગાય કે હું કાલ કરી દઈશ કાલ આવજો એ કે તો ગાડી લઈને જાવાની હે. પાછીંના એવું હે.
આખા ગામમાં હું એક જ છે ઈ કરવા વાળો બીજા ન જોવાય.
કરે હે ન્યાંથી ગાડી લીધી હોય તો ન્યાંથી જ કરવું પડે ને બેન.
એવું હોય?
ન્યાં એક વરસ ન ઓલો આપે ખબર પડે ગેરંટી વોરંટી તો ન્યાં જ કરાવાય ને.
હા ઈ છે.
હમ્મ તો પછી.
નહી તો તું નહીછા આવા આવ છો હે
હમ ચાર્જે કે જે ક્યારે જાઓ
હા.
કે બીજું?
કાઈ નહીં જો અત્યારે તો શાંતિ, તું કે હું કરતી હોય આખો દિ માંને તો ફોન નથ કરતી.
ફ્રી જ નો હોય, હમણાં તો મને મજા એ નોતી.
હું થઈ ગયું તું વળી તમને?
પછી દવાખાને કાંઈ નઈ તાવને એવું આવી ગયું હતું રાતે.
એવું પણ.
મોઢામાં ચાંદા પયડાં છે ને પેટમાં દુખતું તું ને, હયલા રાખતું હોય.
ઓહ કેમ એવું બહાર નું ખાસ બોઉ?
બહાર નું તો કાંઈ નહિં ઘરનું જ ખાવું પણ ખબર નઈ શું કાંઈ ખવાઈ ગયું હશે.
હમ્મ બરાબર. અત્યારે ખાવામાં બહું ધ્યાન રાખવું પડે બેન.
તો વાતાવરણ એમાં એવું છે.
કાંઈ ખાઈ ન લીધું હો કાંઈક થઈ ન ગયું હોય.
પાછું વાતાવરણ વધારે ઇફેક્ટ કરે અને પાણી જો ને કેટલું ખરાબ આવે.
હા એ વાત તારી હાચી. પાણી એ આમ ખરાબ આવે હે.
મરીએ જાડા બાયનેય એવું થઈ ગયું હે. મતલબ કે બહું આમ જાડા હે. ઓળખતી હોય તો તું પેલા.
હા-હા પણ એને હું થયું હે.
હા એને માર જેવું જ થઈ ગયું તું ઝાડા ઉલટી ને એવું બધું.
હા પછી?
કાંઈ નહી એને તો બે દિવસ રહ્યું હવે તો સારું હોય એને નથ વાંધો આવે એમ.
હમ્મ-હમ્મ બરાબર છે.
હમ્મ.
કરાવ કરામ મમ્મી પપ્પા
શું?
મમ્મી પપ્પા હું કરે હે તારા?
કાઈ નઈ, જો મમ્મી તો કપડાં ધોવા ને પપ્પા તો બહાર ગયા છે કામે, એ હમણાં
મે બી.
આપડે અંકલ રાજકોટ
હા, હો પપ્પા તો રાજકોટ
છે.
કે આવી છું હું હાલે
બીજું કાઈ નઈ. મમ્મી શું કરે?
મમ્મી કાઇની જ કામ
મારે આમ વિચારે હે કે સાડી ચોંટાડવાનું આવે ન, ઈ કરું.
ના બેન, એવું કઈ ના કરાય. એ ક્યાં મળે હે?
મને એક ખબર
આંઈ ખૂની દેવાય જાય એટલે.
આંઈ ખુની દેવાઈ જાય એ તો ઠીક, પણ હાઈ તે પૈસા જોકે જેટલા આવે એટલા.
કાંઈ ન આવે એમાં, કાંઈ આવે એટલામાં તું ફોન હું લય.
પાદ્ પાંચ હજારમાં ના બનાવી દે?
હાંભયળ હાંભયળ
હમ
સેકન્ડ આવે નવો તો પછી કેવો આવે કોણ જાણે
નવો ઓલો આવે હે અ કયો ઓપ પોનો શાયદ આવે હે નવો
પાંચ હજારમાં
હા મેં ગૂગલમાં સર્ચ માર્યું તુ તો એમાં
ક્યાં જોઈ આયવી તુ વરી એવો
એના કરતા ભાઈ એવું નથી કરું કય આપણે મૂઈક બીજું કે
બીજું તો કઈ નઈ વિચાર તો હે કરવાનું હવે બીજું તો શું કરવું એ ઘરે બેઠા બેઠા
હમ એવું ના કરાય બીજું ગમે ઈ વર્ક કરાય
હા એ છે
હાલ જોઈ કઈક
હમ
બોલ બીજું
કઈ જો બીજું હાવ શાંતિ હે તને કે શું હાલે કે ઘરે બતાને બરાબર હે ને
શું?
ઘરે બધાને સારું છે ને.
હ આ બધાને સારું તારે.
હા મારે બધાને સારું છે.
હમ ભાઈ ભવ ના બરાબર થઈ ગયું.
હા એને થઈ ગય બરાબર વધતા એને બરાબર. તુ જ કે હવે હું હાલે?
જો બસ સુતી છું અત્યારે
તું સુવાનું જ કામ કરસ ને તને એટલી બધી નીંદર કેમ આવે.
મને બવ નીંદર આવે યાર. હમણાં દવા પીધી ને.
દવાથી નીંદર આવે એ વાત તારી સાચી. હમ એ વાત તારી સાચી. હા બરાબર બરાબર.
હવે થાય ને તો પગ નું
શું.
પગ ન ઓપરેશન એ કરાવી નાખવાનું થાય ને તો.
અચ્છા શું ઘરે વાત કઈ રીતે હું કીધું ઘરેથી?
ઘરેથી તો મમ્મી ને કવું તું ઈ ક સેજુ દીદી કતીી કે ખોટું સેજ મતલબ કે દીદી આપડા જે એમ કેતા હતા કે અમારે જે રિલેટિવમાં કો કેવી રીતે હતું ને. તો એને આવી મતલબ કે મારે જેમાં જ હતું.
હમ.
તો એને બીજી વાર ઓપરેશન કરાવું ને આ બધું કાઢવા હાટુ. સોડિયાને પ્લેટને એવું તો એને ખુબ માં પછી નો રિકવરી આયવી નહોતું બરાબર સક્સેસફુલ નાા ગ્યું પાછા ફળિયા ને એવુ નાખ્યું ને તો એ તો હવે સક્સેસફુલ ના ગ્યું.
હ પછી. તો ભાઈ ક એને એવું થ તો આપડે એવું થાય જરૂરી થોડી
હા તો હું એમ જ કહ મારે કરાવવું છે હવે પાછળ પાછળ જતા થોડી નાને હવે કરાવે પછી તો વધારે ઉંમર વધી ગઈ હોયને હટકાવ બધું વધી જાય તો માવુંય વધારે બની જાય
હમ્મ હમ્મ. ઠી કર્યો થ હા તો હવે હું કરવાનું થાય કે
કઈ નને હું ડોક્ટરને પૂછું.
હમ્મ. પૂછજે તો વે લાર કઈક કરજે.
હ એ તો કરવું જ જોવાના
હા. ખોટું કઈક બીજું પ્રોબ્લેમ ના આવે એ કરતા કઈક કરી નાખાય કઈ થતું હો તો.
સાચી વાત છે પણ આ ઘરના કોઈ માનતા નથી ને.
માની ચા કઈ દ ન ક મને દુઃખે એમ કે ત કરી નાખોને ઓપરેશન.
જો આ રીઝલ્ટ આવે ને પછી કઈક કરાય. એમાં કેવડા પછી માખ આવે કઈ લાગી જાય
કાલ નહી હોય, દેવાંશિ એમ કેહતી તી કે મે મહિનાની સ્ટાર્ટિંગમાં હે એમ.
હા પણ એપ્રિલ મહિનાના એન્ડમાં એયે ગયા અને કાલે પચીસ તારીખનું દસમા વાળા નું આવી જવાનું.
દસમા વાળા નું થોડું પેલા આવે, પેલા સાયન્સ વાળાનું આવે.
એવું હોય.
તો. પેલા રિઝલ્ટ સાયન્સ વાડાનું ચાલને દર વર્ષે તો એવું જ થાય, ખબર નહીં પછી.
પચીસ એપ્રિલે મતલબ કાલ, આ લોકોનું આવી જવાનું દસમાં વાળાનું. દીદી એમ કહેતા તા .
તો હારું અલગ બધાના આવી જાતેજ.
બધાએયે નું તો ઠીક, પાછી મમ્મી કેયેતી કે, એમ તો એમાં કઈ ખીજાવાનું થોડી ના હોય. ઓછા આયવા તો આયવા. અહ પછી અમારે નક્કી ના હોય. મમ્મી કેયે, બાને કેયે એમ કેતા હતા.
હા એતો બાહિર કીયે પછી ઘરે
હમ્મ હા ઈજ
. બાર તો કિયે
કઈ કેવાનું ના હોય, ઈને દીદી બે વાતે લાગ્યાતા હતા. ઓલી દસમામાં હો
હાઅઅ. કે બીજું શું હાલે?
એ સતી રિઝલ્ટ બો ટેન્શન ના લે અત્યારે.
આમાં કંઈ ટેન્શન ના લેવાનું હોય, ભાઈ આવે એટલા રામ ભરોસે.
હા ઈજ છે પણ હવે પછી કોલેજમાં એડમિશન નાખવામાંનું બધે વાંધો આવી જાય.
કાઈ નઈ એ તો બધું થઈ જાય.
જોયે હવે હું થાઈ.